મજા આવે?
હા મજા
હા શુંખડો
બસ હા હવે રોડુ હે
એમ.
શું કરો તમે મજામા?
હા બરામી ખાઈ નવા નવરથી
એવું છે, શું કરે છે? તા મમ્મી પપ્પા બધા મજામા?
હ બધા મજા શું કરેલા આધેની
બસ અહી હવે આયા સ્કૂલ થી
હજી હવાની છે.
હ સ્કૂલ હ એન તો હવાની જ રેહે
ઈએવુ.
હ એંદર છેક તીજામાં આવે ને તાર મોડી થાય.
તમારે મશીનનું પણ
તબીયત રેડી હ મશીનનું કોમે આવી જાય કોણ હાલ બ્લાઉજ જીવતાતો
હમ.
હવેર વાત હું છે?
હમ. તમારે જેવું ચાલે
અમારે હારું
હલો સારું સારું તમારે પપ્પા તબિયત રડી
તો હારૂ કોઈ વાંધો
જઈને દવાખા જવાના હતા
સારી
અમદાવાદ
હા એ તો જઈ ના.
હમ.
હ હજામ્યા બલે ક્યા તારીખ
હ, રાજસ્થાન.
રાજસ્થાન જાન
વા દ દવા પૂરતી કરાવ દો
કે.
દવા પૂરી કરાઈ દો.
હો, ના ર એ કરવાનું દવાખને. બે હોય મોટી થાય છે.
હ. ટી દ તો દવા ચાલુ રાખવાની એટલે, મોટી દાય. હા તમા મમ્મીને પગે મટી ગયા?
હ હો જ હાલ.
એવુ છે, તમાર બુ એક છે ન હોય?
ના કોઈ નહી.
તમે એકલો એ માલ તો.
અ દલો દજાર આવથવે
હમ એની બેન દેવા ને.
થીક રી
તમારે કેટલા દિવસ રેવાનું?
અમારે
એવું એમ. હ સારું સારું રોજ. તારા મના અઠવાડિયયો.
ઓ.
એ કોમ હ ગયા.
હ.
હમ. એ તમાર બમને ઓલે રે ને છા ભાઈ. આપડે કુંવારવાને નહ આવતા, એમ છો કર એ છોકરા ન હોવું ને પાર્લર કરવાનું. સીલપારી, હા. એ તે ફર્નિચર નું કમી એનું ચાલુ હવે સોફા બનાવના તા ને લ કોમ ચાલુ હે કોન.
એલેને પટણ અ પા
ઓ હોય પાટણમાં કરવાનું.
હ તે તારીકે પાટન રેય?
હવે પાટણ રશે ને? રરીક્ષા આપે હમ.
હા પ્રજમ કબરો
રિક્ક્ષા કે હેનારી પલરું કરે. પતાનું કરે છે, આટલા દાડાકારથી કરતી દેવાવે દુકાન કરે છે.
હમ.
હા. બજારમાં, તેઈને કોમકાજ ચાલુ. આહાડી બીજ ના દાડે ચાલુ કરવાની હે તને.
હમ.
એટલે એટલા ઘડી કોણ પતાવાનું છે તે પતાય દે.
ઓ.
હમ
તોમ પાટણ પીય જ નહી એમ
યાર પાટણ છે પણ ઓયન વાય રહી છે મકાન વાય લીધું ને પો
અને
હ હોય પોતાનું મખાન લીધું ને હોય સોનતી હદમાં
હ હ
તમારે કોમ કચ્યું હોય ને
અમારી અં વળી હતું કોણ થોડું થોડું માપે માપે
એ મા
હં હા એટલી જ ને આ વળી શ્રાવણ મહિનો . એનોડી આસેકો
આવશે એટલે આવશે
હા ઉરા નવા એ બતતા
આવશ્ય
હમ!
હમારે હાલ તો પડી્યુંય એમ તો થોડા ઘણું શીખવાનું. હ
ચિન એરલીને એરલીિકવા દ ર
સિલે બસો. બસો એ લઉને અઢીસો લ દોરી વાળી પાપિંગ કરું તો અઢીસો લઉ.
હ અસ્ત તો તો મલાય ના લ કેતા મિલાવ.
એ લઈ નાલે
એ લ ઈ હાર માર તો મારે લાભો પડી
એને અમુક ના લઈ ને આને તો ફોલ ને એવું બધું લાવવાનું હોય ને એને હંગાસ મંગાવી દઉ.
હ
આમુકડી પડ્યો હીયામાંથી સેટિંગ થા દો હોય સેટ કરી દઉ
સાાર હા એ તો આસ્તર ન તો અલગથી લેવા પડે
હં અસ્તર ના પૈસા અલગથી દેવાના.
હમ હ
તમા
વાર્તા વાવા ના છે
હવે ત આવજું બે દાડા રે
એમ છે ટાઈપ
હમ
થેક
હવ નવરત છે ને આપડે
હવ શીખડા હહં નવરાત છ. હવ પાલન હોતો બંધ કરી હે!
તમે
ચમ! યાબનાસીલેવા
લીવાૈયા બન્ટ્ર હતા એટલેતો અ અ
તો બ ના મેળ આ એના ગેદાડા તમે એકલો હોઇડ્રો
ઈ હા
તે કોઈ નહી તમે એકલા આવો
હવે હું પું છું અહીંયા ચૂકી ગયુ
હા થોડી બે દાડા રહીને જો હમ્મ તો પછી હું વેક્સ કરવાની છે ના કરવા
કર દોડી અહીં આવતો હવે હ રાખજું
સારુ સારું ન તાર આવજું
હા તો પૂછું મે ઇને ટાઈમ તો હશે પણ મે પૂછું ના આમ તો વાંધ તો આઈ
હા તોળી શીખડાય તું એમ કે એટલું થોડા એક વસ્તુ તમે આવતું તો તો શીખી ગ ને
હા પછ અં ત પ્રેક્ટિસ કરું તો આવ જાય મને
હ પછી તો આવડી જાય, હ તમારે તો બે ભાભીઓને બે બુનો પછી એટલે એના ઉપર પ્રેક્ટિસ કરો તો ચાલે હવ ચાલે એમા પછી કતું
હાવે ભાભી ને ફોન કર્યો તો કોણ કાલ હવારે કર્યો તો, હોજી કર્યો તો આજ હવારે આવ્યો ભાભી નો
આનમાજ
હોવે હો વાત કેતેરિન કર્યો તો
પાપીન છેે રિચાર્જ
કરાયમ ઓના સારું કરે
એવું
હો મના માટે કરી કરાય રીચે જમવાનું પતિ ગયુ?
હા પતી ગયું.
હમ હાલ તો ફ્રી જ
હોવ
હમ્મ સારું સાર
બીજા બધા મજા હમ્મ સારું સારું વાયકણ શીવો હોક ને
હોય તો આવે તો સિવાના કે કોઈ નઈ ઘનું
એમને
હમ્મ
હમ્મ બરાબર અમારે નિસર્ગને હવે ટ્યુશન નું સેટ કરવું હે જો થાય તો.
હા હમણે પોવાર હોય.
હમ્મ.
કે થોડા ઘણું આવડેત વળી
હા સાલેે કરરા છે.
હમ્મ. હા ભાઈ રેખાબેનને આજ ભોણિયાને મેલવા ગ્યો. નવ જાય. હમ્મ. આજથી સ્કૂલ ચાલુ થી અમે.
હા એ તો રહ્યા હતા તો અહીંયાના જ ને.
એક અહીંયા રેતોતોને એક વળી ફેર આ વખત લાગ્યો ને નાનો.
એવું એમ.
હમ્મ, એ બે નવ દેન સારા.
હમ્મ હમ્મ, તો તો ઈ બેેવ જણા એકલા?
હો બે જણા એકલા હાલ તો. હમ્મ.
હમ્મ.
અમારે કીધલી શર્ની સેટ થાય ને તો મુંકી દેવા સે.
હ એમ કે અહીયા ભણતર હારુ? પહોચવામાં આવે તૈયારી અત્યારથી કરાવવી પડે તે ગામથી.
એવું હોય એમ.
હમ્મ.
હમ્મ.
એટલે ત્રણ વરસનું ગમડાનું પણ તો માગે. હા એ આટલું સેટ થઈ જાય થઈ જાય છે. અવાજ કમ્પ્લીટ આવે હે ને?
હા કમ્પ્લીટ.
હમ્મ, સારુ સારુ.
શંબવ શાંત હો.
અહીયા હોય આપડેજ કરાવે હેને.
હમ્મ.
હા કરાવે નવોદયનું નોમી બધે કરાવે હે ટુશન.
હમ્મ.
હમ્મ.
હમ્મ.
હવે આટલું થઈ જાય એટલે સોંતિ મારે તો. હમ્મ.
એકની ચિંતા માટે.
હા એટલી ચિંતા માટે. હારે થઈ જાહે. શું કીધ બીજા બધું મજામાં શે?
હા.
હવે તો એમાંને એટલા બધા નહિ આવતા. નિયમન હવે એટલે બધા નહી આવ.
ના વડે કાલ હતા પણ એ કરવાના હતા. આજે બાર માશનેરી એટલે.
અમારે નિશુ વખત નહી પડાવતા હવે આજથી બડી મોડી સ્કૂલથી હે કોને આખા દિવસની
હું
હમ અતાર હુધી વેલી હતી હવે મોડી થી હા તે પણ જ આવો દિવસ સવાલથી
હા હા
આવજો આહાડી બીજું ઉપર
તો હજુ હ વાર હ હારી બિજનેસ તો અમારે અહિયાં હોય છે, વારો ખોડો તો હમ
મહેસાણા હોય
હ વા હ લગભગ તો વા હ ઓલી વખતે મુવાઈ હતી
હમ હમ અમે ગઈ વખત પાપીને અમેને બધા જયા તો જોવા
કેટલીકમાં વસ્તી હોહે છે.
બવ વસ્તી હોય.
આ વખત હવે કેવું છે, ચાવ તો દ આપી
કેમ ખબે